હલો.
હલો.
હા જય શ્રી કૃષ્ણ શું કરશ.
ખાઈને બેઠો છું.
હા તાર
એવું છે નેટવર્કમાં તો ઈસ્યુ નથી.
ના ના નેટવર્ક ઈસ્યુ નઈ એટલે મતલબ સ્પીકરમાં એવો આવે તો હવે આવે બરાબર બોલ.
એવું.
હા છું આલું તારે.
કઈ નઈ મજા મજા.
હા
હા.
ત્યા કોઈ બાજુ જવું હે.
દ્વારકા બાજુ.
દ્વારકા, દ્વારકા ની કઈક વિશેષતા ખબર હો તને?
હા.
કેના તો થોડુંક.
ત્યાં દ્વારકાધીશ મંદિર છે પછી ગોમતીજી ઘાટ, દરિયો શિવરાજપુર બીચ
બરાબર, હા બીજું શું? ત્યાં ફરવા જવું ત્યાં
જો રુક્ષ્મણી નું મંદિર
હા.
બીજું ઘણું ફરવા જેવું.
હા પછી તું ગુજરાતમાં રહેસ ને તો ત્યાં ફરવા જેવું ક્યાં ક્યા સ્થળ હે.
સોમનાથ છે.
હા સોમનાથની શું વિશેષતા
હ્યાં મહાદેવ નું મંદિર છે, જ્યોતિર્લિંગ માંથી એકે-
બરાબર, પછી.
પછી દરિયો
હા.
પછી બીજું તો અહીંયા ઘણું છે.
એવું ને બીજો ગુજરાત માં બીજા કે કયા કયા સ્થળ હોય?
બીજા અહિયાં થી જ સોમનાથ થી સો કિલોમીટર આગળ માધવપુર બીચ આવે. યા પોર સન્સ પેટ ને એવું બધું જોવાનું
બરાબર.
પછી ત્યાંથી આગળ પોરબંદર આવે.
હાં.
પોરબંદર માં પણ દરિયો અને બધું મહાત્મા ગાંધી મ્યુઝિયમ
એવું એમ. બીજું તું બીચે બધે ફરી આવ્યો.
હાં.
તો હવે ક્યાં જવાનો પ્લાન છે.
હવે ગુજરાતની બાર.
હમ મહારાષ્ટ્રમાં આવું!
મહારાષ્ટ્રમાં શું ફરવા જેવું?
ત્યાં તો ઘણુંય છે.
શું ઘણુંય?
ક મતલબ તું મુુંબઈ તો જો ખબર જ હશે તને!?
હાં.
મુંબઈમાં એ કેટલું ફરવા જયું હે, ગેટ વ ઓફ ઈન્ડિયા હે, પછીં કેટલાય સ્થળો હે, પછી અંદર મહારાષ્ટ્રમાં ગણપતિપુળ ને એ બધું છે, જ જ્યોતિલિંગ તો નથી, પણ ઘણા ફરવા જેવાં તો ઘણા સ્થળો હે. એક આપડે સ્વામી સમર્થ નું મંદિર હ અક્કલકોટે, પછી છત્રપતિ શિવાજી મહારાજ છે, એનું રાયગઢ છે, ત્યાં એ તો કેટલા લોકો જાય મુલાકાતે.
ત્યા પછી બીજું માર્કેટ‌?
માર્કેટ માર્કેટ તો તું જોવ ને તો મુંબઈમાં બધું સસ્તું પડે તને તને, જો હોલસેલ રેટમાં બધી વસ્તુ જોતી હોય તો, પછી એને મુંબઈમાંથી શોપિંગ કરાય.
કપડાંની બધી
હાં. ને તો બહુ સસ્તા કપડા મળે, અને બ્રેન્ડેડ હોય.
હાં.
હાં તો આપડે અહીં કેમ નવરાત્રી હોય! મતલબ મેન નવરાત્રીને, જન્માષ્ટમીને એવી રીતે ગણેશ ઉત્વ ઉત્સવ હોય.
બીજો કયો મોટો ઉત્સવ એવો જોઈએ?
ના ગણેશ ઉત્સવ સૌથી મોટો ઉજવે, અને આ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હોય ને ઈ.
હાં.
બાકી બધું દિવાળી ની બધી કોમન બધું ઉજવાય છે.
એ વધારે કઈ ભાષા બોલાય?
ત્યાં મરાઠી ત્યાં ટૂંકમાં એ એવું રાજ્ય કે એમાં બધી બોલાય જ છે, પણ આ મરાઠી ટૂંકમાં મેન.
હાં સૌથી વધારે બિઝનેસ કયો ત્યાં કરે?
ત્યા તો જોકે સિટી એટલે બધ મોસ્ટ ઓફ ધ જોબમાં બિલીવ કરે.
હમ્મ
કરવાવાળ તું કરવા વાળ તો તું કરે.
હા
પછી પોતા પોતાનું હોય બધી ક પ્રમાણે કરે
ખેતીવાડી પણ
કેવું?
ખેતી ખેતી ન કરે કોઈ?
હા કરે ને ગામડે કરે બધા અમા અમારે ગામડે દ્રાક્ષ દ્રાક્ષ આપડે મહારાષ્ટ્ર છે આવે ને દ્રાક્ષ છે. એ બું તો મહારાષ્ટ્રથી આવે દુનિયા અમારે અમારે કૂદનીજ છે ને દ્રાક્ષની બાગા છે. હ
હા
્યાં ગામમાં કેટલા મોટા ભાગના બધા દ્રાક્ષની સિઝન હોય ને એટલે દ્રાક્ષની બાગચી કરે અને શેરડી મોટા ભાગની. જ પક્ષી. પછ ગુજરાત સાઈડને બધી આવ્યો સમજો ને.
યા નિદ્રાાસ.
વસ્તુ એ બધી અથી મહારાષ્ટ્રથી આવે ગુજરાતમાં.
ત્યાંની દ્રક્ષ અલગ હોય.
નિયનેદ્રાક. ચલો મતલબ મતલબ મોટી ન મતલબ ન્યાજ મેન થતી હોય તો આ સારી જ હોય ને.
હા.
કડક ને એવી ર અહીયા કેમ આપડે લેવા હોયને બીજેથીી રાખી તા તો પોહચી થઈ ગયા હો એમ ના હોય.
હા.
કડો ક્રિયન સારી રે એમ.
હ કપાસ નેવું કઈ.
કપાસ ન તો ન્યા ન હોય મને બહ કપાસ વિશે તો બહ કઈ ખ્યાલ નથી તો કદાચ અયા જુય.
હમ.
હા તું ક્યારે આવસને અ પરવાખ.
હ્યા તો હજી તો મારે શરડી થોડીક બાકી છે પછી.
હા તું શું સ્ટડી કરસ.
હમ બીક્યા કેંજી.
હા એમાં શું હોય.
માં હોમેથેત્રે નુ બધું ને એવું બધું.
હ લેં. હા, એમાં લેંગ્વેજ આવે જાવા અને સી પ્લસ પ્લસ ને એફ ડી માં એ.
બરાબર. સારું ચારું ત બીજું.
કાય ન બીચું એનું બધું વેબસાઈટમાં એમાં બનાવવામાં ઉપયોગ થાય.
હા, તો તને આવડતી છે ને વેબસાઇટને બધું બનાવતા.
હા, એપ્લિકેશન ની લેંગ્વેજ આવે. ટર ને એવી બધી એ ઓછી ફાવે. આ વેબસાઇટ એની બધી આવડે.
બરાબર. તું પેલા જાતો ને ડિપ્લોમા કરવા એનું હું થીયુ મૂકી દીધું કે?
ડીપ્લો પતી ગયુધ પછી
હા, બરાબર એ થઇ ગયું ત્યારે પૂરું થઇ ગયું ડિપ્લોમા.
હા.
એવું એ કરવા જેવું હ મારે હવે બારમું પૂરું છુ તો વિચારું હું શું કરું.
બાર પછી તો સીધુ ડિગ્રી
એવું ત્યારે ડિપ્લોમામાં હું મતલબ એન્જિનિયરમાં કોમ્પપિસ એ એન્જિનિયર અતુ કે.
હા, ગુમતી
હા. બરાબર. તો હવે શું કરવાનું વિચાર હ કોલેજ પછી?
કોલેજ પ
હા, જોબ ક્યા કર રહા હાય.
આઈ ટી વિભાગમાં અમદાવાદ છે ને.
હા.
બરાબર એમાં તો સેલરી સારી હોય ત.
હા, બેંગ્લોર ને એ બાજુ જાઓ તો વધારે સલેરી.
હા, બેંગલુરે આઈ ટટી કોલેજ. તો
હા.
હમ્મ સારું સારું. જાઓ તો બીજું શું.
તમે શું.
મેં કઈ ને ઇલેવન ટ્વેલ સાયન્સ કર્યું હવે ટ્વેલ પછી શું કરું વિચારવું કોલેજમાં.
સાયન્સ બરોબર.
એ એ.
એમાં શું આવે?
એમાં મેથ્સ આવે અને બી ગ્રુપ વાળા બાયોલોજી આવે છે ડોક્ટરને એવું બધું બને ને મેડિકલ ને. એવું. એટલે હું થોડી કન્ફ્યુઝ હો કેવાઈ કોલેજમાં કિયુ એન્જિનયર ચૂસ કરું, મેકેનિકલનો કેમિકલવાળાનું બધું આવે ને. એ હવે જોઈએ. બોલો ભાઈ.
સો મેકેમી એન્જિનિયરિંગ નો પણ આવે.
કેવું.
મીકેનિકલ એન્જિનિયરિં.
હા પછી કરીને ઈ શું કરવું? ક્યાં જોગ મળે એમાં?
એમાં બધી ડિઝઇનમાં ને સાધનોને એવું બધું બનતું હો એમાં ડિઝઇન કરવા.
હા એવું એમાં સ્કોપ વધારે હોય તો પછી નહાલે ને અત્યારે તો મોસ્ટ ઓફ બધા કમ્પ્યુટર સાયન્સ જ લિએ કમ્પ્યુટર એન્જિનિયરિંગ આવું.
હા સ્કોપ અત્યારે કોમ્પ્યુટર મ જ છે.
હા. જોઈએ હવે કઈક કરશું બીજું શું.
હમ્મ.
હા સારું હાલો હવે આપડે. કોપાય ગીયુ. કાપીનાખ.